હલો.
હા આવે છે અવાજ હવે.
ના તમારી આવતી નથી મને અવાજ તો.
કપાયા કરે છે.
બસ બસ હવે હવે આવે હવે વચમાં શું બોહત ડેમેજ થઈ જાય તમારી અવાજ.
હા એટલે આજ હેને રૂમમાં જે પ્રોબ્લેમ છે એટલા માટે એવું થાય છે.
અચ્છા સર્વર ડાઉન હશે રૂમમાં.
હા એટલે.
અચ્છા અચ્છા બઉ ચાલે છે શું સોરી.
કમ્પ્લીટ આવે છે ને હવે
હા હા હા આવે છે આવે છે.
હા બોલો શું વિચાર છે તમારે હવે આગળ બીજું કઈ. ક એમ સિંગિંગમાં.
સિંગિંગમાં મતબ મને મારી જે કઉ ને મારી જે એમ છે ને મન મલબ મને જે ભાવે છે મને ગમે છે ને તો મને તો સિંગિંગ બહુ ગમે છે અનેને એક ફેશન ડિઝાઇનનું કામ હું એક ફેશન ડિઝાઇનનો નર્મ પણ કરું છું.
બરાબર એટલે કન્ટિન્યુ ચાલુ છે તમારે ભનવાની સાથે.
હા મતલબ હું શું કહું ને હું એને પૈસા નહી કમાવતી મતલબ આમ શું મને અગર કોઈને મહેંદી લગાવવી હોય ને તો હું આમ જ લગીને આપી દઉં છું.
અચ્છા બરાબર બરાબર.
હા અને મને શું ફેશન ડિઝાઇનરનું શું મતલબ જે અગર ભ્રાઇડલ લેંગા હોય છે યા કોઈ પણ ડ્રેસો હોય છે. તો એ મતલબ એમને કેવી રીતે ડિઝાઇન કરવું. કેવી રીતે એન હાલની જનરેશનમાં એ લોકોને ફાવે એમને એમને ધ્યાન રાખીને એમની સોચ ધ્યાન રાખીને કઈ જ્વેલરી કઈ કઈ ડ્રેસ પર સૂટ થાય છે આ બધું કરી જોઉ.
હા બરાબર કમ્પ્લીટ છે.
કેમ કે આ બધું મને મલબ મને બહુ જ શોખ છે આ બધામાં તો.
હા હા તો પછી આગળ એજ વી વિચારી લેવાનું મતલબ કે એનું પણ ડિગ્રીનેવ આવે છે.
હા ફેશન ડિઝાઇનર ન આવે છે બહુ જ
હા હમણાં એજ ચાલે છે મતલબ કે એમ તો એ લાઈન પણ બહ સારી છે. કે એમાં પણ કેવું કે મતલબ કે આપણેે બેસ્ટ પસંદ કરી શકીએ છીએ ને સાથે સાથે તેવું. કે આપણે જતે દર આપ ફેમિલી અથવા તો ખુદનું પણ બધું ડિઝઇન કરી શકી નવું નવુ. અને આ રીતના સમાજ વાળા ને પણ બધાને પહેરાવી શકીએ આપણે.
હા. કે મને બહુ ખુશી થાય છે અગર કોઈ મારાથી પૂછે કોઈ મારો જે ડ્રેસિંગ સેન્સ ભાઈ બોલે ને કે આ તારી ડ્રેસિંગ સેન્સ આ સારી છે તો મને પણ ખુશી થાય છે. કે મારી અગર મ મારી ડ્રેસિંગ સેન્સ બધાને ગમે છે તો મુસ કેમ નહી કરી લે ત્યાં બ કામ
હા એજ ને મતલબ કે એજ સારું છે મતલબ કે અમુક વાર તો આટા લક્ષ છે ને બીજા બટાવી જાય કે તું આ લક્ષ્ય પ્રત્યે છે ને બહુ સારી છે તો આ કર એમ.
ભલે એ મુથી નહી બોલતા પણ અગર એ તારીફો કરી લેત ને તો મને લાગે છે કે હા એ જે મેં હું કરું છું ને મતલબ એ ભલે હું મારા પર કરું છું ફેશન ડિઝાઇનર નો અગર હું ભઈ મને જે કપડાં ભાવે છે મને કેવી રીતે કેના સાથે કોલાઈબ કરવું છે કપડા પર ભાઈ શું કરવું છે અગર હાલ શું હતું નવરાત્રીમાં મતલબ હું શું? એક નવરાત્રીમાં એનો જોઈન્ટ છું ગરબામાં એક ગ્રુપ સાથે જોઈન્ટ છું તો અમારા શું સમાજમાં ગરબા થાય છે તો હું એક જોઈન્ટ જોઈન્ટ ચુપ તો એ જે લોકો છે ને અમારે શું નવ નવ નવ દિવસના એને જે એક ગ્રુપમાં નવ લોકો હોય છે તો એ શું મારા મારાથી પૂછી પૂછીને હવે તો મતલબ બહુ સાલ મતલબ બે ચાર સાલ થઈ ગયા કેમ કે મારું ફેશન ડિઝાઇનર ન મતલબ જે કપડાં છે ને બધાને બહુ ગમે છે કે ડિઝાઇન કેવી હું કેવી રીતે કરું તો એ શું હાલ મારાથી પૂછપૂછ કરે છે કે ભાઈ હાલ મને અગર મારી બે બૂનની સગાઈ છે હાલ જ ને એક મારી ફ્રેન્ડ એમની બૂની સગાઈ હતી તે એ મને લઈને ગઈ હતી અમદાવાદ કે એ કતી હતી તારી ભાઈ તારી ડિઝાઇન સારી છે ને તો મારી બૂલ કહે છે કે ભ તું કપ કપડાં બહુ જ સારી રીતે ડિઝાઇન કરે છે તો એ તું હે તું મારા સાથે ચાલ ભલેને તું મત તું તું મલ હું કવું છ કે ભ તમે પૈસા વૈસા મત આવે કે હાલ અગર હું લેવા જાઉં હાલ મારી ઉંમરમાં એટલે મતલબ બહુ આ શું અગર મેં દુનિયાને જોઈને રાખવું ને તો દુનિયાભાઈ હશેશે મારા માતા પિતા ભાઈ તમાર તમે બી કમાવો છો તમારી બેટીને પણ કમાવ મારા પપ્પા મમ્મી નહીં કહેતા કે તું કમા ને આ કર ને એ કર તું કે મારા મમ્મી પપ્પા શું કે છે તને જે ગમે છે ને તું તારી ઈચ્છાઓ પૂરી કર કેમ કે હ આપણને ભી નહી ખબર કે હાલ આપણને છે આ હાલ તો હું ચાલ બેઠી છું. હાલ મારી જિંદગી છે પણ કાલે અગર હું નહીં જ રહે તો તો મને તો એક દુઃખ એક તો મને તો રિગ્રેટ થશે ને કે ભાઈ મેં જિંદગી જી પર કોઈ કરી કર્યું નહીં.
હા હા એ જ મરે કંઈક તો કરવું જોઈએ ને કે જે કરી મતલબ કે આપણા પર બધા મતલબ કે આપણે બધાના સહારે રહી શકીએ છીએ પણ ભવિષ્યમાં જયારે આપણે એકલા રહેવાનો વારો આવે એ ટાઈમે જો આપણી પાસે કંઈક હોય ને કોઈક લક્ષ નહી હોય તો એ આપણી પાસે દીગરી નહી હોય કયું નહી હોય હા
આપણે રિગ્રેટ કરીને પછી એ બધી ટોન્ટ તો આપણી જિંદગી જને આપ અને શું પ્રેમાનંદજી કે છે કે તમે તમારી જે પણ કરો તમે ભલ્લે કોઈને પણ રિગ્રેટ યા કોઈને પણ. ટોન્ટ મારો પણ તમારી જિંદગીને ના મારજો ટોન્ટ ક્યારે પણ.
એટલે આપને એવું ના થવું જોઈએ કે આપડણે કંઈક કર્યું જ નહી લાઈફમાં કંઈક ને કંઈક તો આપણે મતલબ કે. આપણી પાસે સ્કીિલ હોવી જોઈએ કે ના હું જો અહિયાં જઈશ તો હું આ કામ પણ કરી શકીશ આ જગ્યા પર જઈશ તો અં આ કામ પણ કરીહી શકીએ એટલે જો આપણેે બધી જ રીતના. બીધી બાજુ એ કરીશું કઈ કામ તો આપણને ગમે ત્યારે જ્યાં જરૂર પસંદ ત્યાં આપણે જેને ઉઊભા રહી શકીશું.
હા એજ છે એજ છે બસ કેમ કે ભાઈ આપ આપણને રિગ્રેટ નહીં થવું જોઈએ કે આપણે આ ચીજ કરી જ નથી દુનિયામાં
હા હા એજ બી તમે પ્રેમાનંદજી નો સાંભળો છો એમ બધું.
હા મને મને શું મતલબ આ હાલની સોચમાં ભાઈ કોઈને આ બધું નહીં ગમતું પણ મને
મને નહી હા મને પણ બહુ ગમે કે એવું તો એને લઈને મતલબ કે કેટલાક વિચારો છે. કે જેમ મનથી થાકી ગયા હોય ને એ ટાઈમે એમને સાંભળી લઈએ ને તો આપને એવું થાય કે ના
બસ એક જ વાત રાધા રાધા રાધા રાધા જપો ભાઈ અગર મારોું અગર દિન સારું નહીં જાતોું ને તો હું બસ એ જ નામ જઝપું ઝપઝપ જઝપ કાઉન્ટર પણ આવે છે પણ મને નહી ખબર કે હું દિનમાં કેટલી વાર જપું બસ જ્યારે પણ ફ્રી બેઠું યા ચાલતી રહું યા ભણતી રહું બસ એક મનમાં રાધા રાતા રાધા. તો ઓટોમેટિકલી મારું દિન પણ સારું જાય છે અને એક મો. મોટિવેટ આવે છે કે નહીં મને કચ્છ શું લાઈફ માં કરવું છે મને મારા મમ્મી પપ્પા નું નામ ઊછું કરવું છે. બસ
મારે પણ એવું થાય મેં પણ હું રાતેઊઘ હોયને અમુક વાર કે એવું કે આખો દિવસ થાકી ગાય એટલા હોય કામમાં કામમાં તો રાતે ઊઘ ના આવે બધા વિચારો ચાલે ના તો ઊંઘ લાવવા માટે બધા ઊંઘની ગોરઓ લે ને પણ ઊંઘની ગોરિઓ નહી. અ ત રાધે કૃષ્ણ કે રાધે ગમે તે નામ ખાલી અગયાર કે બાર વાર હોજકો ને. ખબર નને ક્યારે ઊઘી ગય હવા પછી ઉઠું પછી બિચારા. એ મન તો ઊંઘ આવતી નથી તો કેવીું તનું ઈંઘી પછી યાદ આવે કે ના. મારી સાથે મારા ભગવાન છે.
હ કશું નહીં દુનિયાવા કોઈ આપણું નહીં કોઈ આપણા. કોઈને નહીં આ બધું જ ટાઈઇમપાસ છે બધું જ. ટાઈમપાસ છે હાલ આ દુનિયામાં બસ. આપણું ખબર નહીં આપણું કેવી રીતે વપરાવ કરે છે બધા લોકો
હ એ ને જત મિનિટ ને જત બધું ખતમ એવું થઈ જાય છે આપડે જો ખાલી આપ ફેમિલીનું ફેમિલી વાળા આપડા છે બસ એની સિવાય જે બધી દુનિયા જે છે ને બધી દે.
મારા પપ્પા પણ આજ કેહે છે કે જો. તું મતલ હાલ આપણી જે ઉંમર છે હાલ તો આપણે ના આ નહી. કહી શકાય કે આપણે બધા બહુ મોટા થઈ ગયા અને આપણે બ આપણે બહુ નાના. જે હાલ આ આપણી ઉંમર જ નહી હાલ આપણી વચ્ચની ઉંમર છે. થોડા નાના પણ છે પણ હાલ જે સિચ્યુએશન ચાલે છે ને તો મોટું પણ ભણવું પડશે હાલ પાડને ક્યકી કેવુ. ચાલે છે કે કોઈ આપણું યુઝ ના કરે અને કોઈ આપને દુઃખ ના આપે બસ
હા હા એજ અને અત્યારે આપણે મતલબ કે આપણી માનસિક સ્થિતિ પણ કેવી છે. કે આપણે જો કદાચ આપણા ઘરના એ આપ બધું પહેલાથી સમજાય છે એટલે આપણે સમજીએીએ પણ જો આપે જેવા બીજા કઈ યુવાનો હશે ને એ લોકો કઈ સમજે નહી કે શું સાચું શું ખોટું અને એમને જે કહેશે ને તો મા બાપ ખોટા લાગશે અને એ બહારના સાચા લાગશે અને એમના ભરોસો કર્યા બાદ છે ને કઈક તૂટે કે કઈ થાય ને તો પછી મા બાપ ને કે છે કે જો તો અમે અમને સાચી શીખામણ આપી ના અને અમને પછી આ રીતનું દુઃખ થયુ
પીને આ કર્યું તમારી એટલે
એમની સમજણ એટલી તો છે કે એ લોકો કઈ સમજી શકે સાચું ખોટું બધું
એ ભાઈ શું દુનિયા ને આ ન લાગતું કે મેં કોઈ કશું ખોટું નહીં કર્યું છે. સામે વાળોને આપણું ખોટું કર્યું છે એટલે આ થયું છે, નકરતો હાલ શું છે કોઈ ભાઈ સામેવાળાનો આપતો જ નથી. થી આપ એમને બોલતો જ નથી બધું બસ આપના ઉપર આંગળી કે આ જ ખરાબ છે બસ આ જ ખરાબ છે પર એમાં એ વાતમાં આપણું નામ પણ નહીં આવતું ને તો પણ આપણે જ ખરાબ છો હાલ એટલે ભાઈ આ બધામાં પડવું જ નહી કેમ કે જે વાત ભલે નાની હશે ને એ રબર ની જેમ ખેંચી ખેંચી ને ખેંચી ખેંચીને જે આપનો ફ્યુચર હશે ને એ પણ બગાડી દ
બકર ડસ હા એ જ એમાં ના આપડે કઈક કરવું હોય કે નહી કરી આપડે જસ્ટ કદાચ કોઈના પણ કઈ. પોઈન્ટ પણ ઉઠાવ્યો હોય સેચ સાચા ખોટા માટે તો પણ એના માટે એ લોકો આપણા પાસે એટલી બ કરશે જા એ લોકો. સાચું ના જાણતા હોય એ
હા ભલે કોઈ ન અગર મદદ પણ કરી લઈએ ને તો એ પણ આ હમે જ ખોટા કે કેમ કરી તમે એની મદદ તમે ખોટા છો. કેમ કરી એમની અરે યાર આપણે સિફ મદદ કરી અમને થોડી ખબર હતી કે પાછળ આ પણ થશે
હા એની પાછળ નું કારણ તો આપણે કોઈ જાણ ના હવે કોઈ સામાન્ય માણસ છે હવે કઈક એ શું કરવા ગયો હોયને આપે કઈક કર્યું હોય તમને થઈ ગયું હોય બીજું કઈ તો એ આપણા માટે જ આવશે કે તમે આવવું કયું
આપણે બસ એમનાથી વાત કરી કરી તો આપણે એ વિચારી કે આ મારો ભાઈ છે મારી બૂન છે હમે તો એમનો સારું જ વિચારવા માટે એટલે અમે વાત કરી પણ એમને આ નહી ખબર કે અમે સારું વિચારવા માટે એમની વાત એમના સાથે વાત કરી એ જે વિચાર લઈને બેઠો છે ને સામે વાળું એ બઉ જ ખરા વિચાર લે
ખરાબોજ અને આ તમે જો જોવા જઈએ ને તો બધાના કંઈક ને કંઈક વિચાર કંઈક ને પ્રત્યે અલગ જ હોય એ બધાને કંઈક ને અલગ જ નજર થી જોતા હોય એ પછી પેરેન્ટ્સ ને લઈને નજર હોય જો પેરેન્ટ્સ સાથે બહુ આપણે ગુલી મીલી નતા હોય તો એવું થાય કે હા એ એના પેરેન્ટ્સ ને બગાડી રાખો છે એટલે એ તો બધું કામ કરિયા કરે છે. પછી કોઈ ભાઈ બહેન સાથે હોય તો કે બસ એનો ભાઈ ને ચલાવી બેઠો છે. બસ એના બધા કીધે ચાલે છે કોઈ છોકરા સાથ વાત કરીએ તો અવળું માંની લે તો આ રીતની બધાના વિચારો છે કે કોઈકની સાથે એ લોકો સારુ નહી જોઈ શક ના મમ્મી પપા સાથે
છોકરા સાથે વાત કરીએ તો એ મારો ફ્રેન્ડ છે કેમકે હાલ શું છે હાલ ભલે કોઈ આ છોકરા છોકરીઓ સાથે વાત કરીએ તો બસ એક જ નથી એક જ રિલેશન નથી બીજું પણ રિલે છે આ માંરો ભઈ છે ફ્રેન્ડ છે પણ શું દુનિયા વાળા કેસે આ તું વાત કરે છે એમના સાથે મતલબ કઈ ખરાબ છે અરે તમે સાંભળો તો સરી મારી વાત કે હું આની ફ્રેન્ડ છું યા આ મારો ભઈ છે એટલે હું આનાથી વાત કરું
હા એ જ ને અને એમાં કેવું કે આપણે ને સામે વાળો વ્યક્તિ બંનેઓ જાણે છે કે આપડે કઈ રીતના સંબંધમાં છે અને આપડા મા બાપ લોકો પણ જાણે એકબીજાના મા બાપ કે આ લોકો કઈ રીતના છે પણ ના એ ચાર જણ સિવાયના જે બાર નો જે જનરેશ સમાજ એ તો બોજ
બઉ જ ભલે મા બાપને અગર કશું આપણા ઉપર નથી ને કે ભઈ આ આ પણા ઉપર વિશ્વાસ છે કંઈ ખરાબી નથી આપણા આપણા ઉપર અગર મા બાપ ને હા ખબર છે કે હા એ અ એનો ભાઈ છે ફ્રેન્ડ છે એટલે વાત કરે છે પર અગર જે ચાર લોકો બહુ જ બોલ બોલ બોલ બોલ દુનિયા બોલ બોલ પછી એમને પણ વિચાર એમને પણ કેમ મું કઉં ને કી પચાસ પર્સેન્ટ નહીં પણ સિર્ફ ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ બી એમના મા બાપના માથા પર આ ચાલશે કે નહી જે દુનિયા કહે છે એ ખરા છે અગર મારી બેટી અ બેટાના ઉપર જ કુછ ખરાબી છે એટલે એ વાત કરે છે ભલે આપણે બદલે જ કે એટલું કહીએ કે ના આ નથી આ નથી તમને ખબર છે અમે તમારા સામે બેહીને વાત કરીએ અહીંયા ફોન કોલ આવે તો તમારા સામે બેહીને વાત કરીએ અમે દૂર જઈને બી ની વાત પણ જે જે લોકો બોલે છે ને તો એ એમને હવે સાચું માને છે.
હા અને પછી કેવું કે મા બાપ સાચા હોય પણ છે ને સમાજના આવા લોકો જે વાતો કરી રહ્યા છે ને એમને ખોટ મતલબ કે સાચા માનવા માટે આપણા મા બાપ આપણા પર પછી વિશ્વાસ ના મૂકે કે કઈ જે સમાજ કે છે એ પ્રમાણ નો અમે તમારી જોડે રાખીએ છે એમ. પણ મા બાપ ને તો એવું ક્યારેક કઈ હોય જ ના કારણ કે લોકો પોતાના દીકરા સિવાય કોઈ ના માને પણ સમાજની સાથે સાથે રહીને એ લોક
સામાના સાથે સાથે પછી એ વિચાર બી આવે છે કિયુકી શું અગર જો હમે દૂધમાં અગર અ દૂધ મતલબ ઉબાલીને રાખી દઈએ ઠીક હે અગર હમે એક બે દાડા નહીં યુઝ કરતા તો પછ ઇ અગર યુઝ કરે તો એ